હાલો.
હા! કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ. હું પણ મજામાં.
સરસ સરસ. બસ આ તો બેઠીથી તો, મને વિચાર આવો, કે તમારી સાથે એક ખૂબ સુંદર. વિષય પર ચર્ચા કરવી હતી. કે જે આપણા જીવનમાં ખુબ મહત્વની હોય છે. કે આપડ જીવનમાં મિત્રતા ખુબ મહત્વની હોય છે. તેના વિશે થોડી વાત કરવી હતી તમારી સાથે.
એટલે મિત્રતા એટલે વિશ્વાસ, પ્રેમ સહયોગ અને એક બીજાની લાગણીઓને સમજવાનું સંબંધ. સાચો મિત્ર સુખમાં જ નહી, પરંતુ દુઃખના સમયમાં પણ આપણી સાથે ઉભો રહે છે. કેવું એ બાબતે તમારું?
હા! એ તો સાચી વાત છે. મારા મતે પણ એ સાચું જ છે. કે સાચો મિત્ર જે છે એ આપણને સાચો માર્ગ બતાવે છે. આપડી ભૂલો પ્રેમથી સમજાવે. સફળતામાં ખુશ થાય. અને મુશ્કેલી ના સમયમાં સાથ ન છોડે. અને સાચી મિત્રતા જે છે એ સ્વાર્થ પણ નહી, પરંતુ વિશ્વાસ અને સન્માન પણ ટકેલી હોય છે. અને દરેક ઓળખાણ મિત્ર બની શકે. એવું ના હોય. ઘણા લોકો માત્ર ઓળખાણમાં હોય. કે આપણને જસ્ટ ઓળખ હોય. પરંતુ સાચો મિત્ર તો ખુબ ઓછા હોય છે. મિત્રતા સમય, વિશ્વાસ અને સારા વર્તનથી મજબૂત બને છે. ખાલી એક બીજા ને જાણવાથી મિત્રતા ના બને. પણ એક બીજા સાથે સમય વિતાવાથી, એકબીજાને અંગત અંગત વસ્તુ હોય, એ જાણવાને સમજવાથી ત્ર બની શકે છે.
હા! અને વિદ્યાર્થીના જીવનમાં પન મિત્રતાનું ઘણું મહત્વ છે. કે વિદ્યાર્થીના જીવનમાં, મિત્રો અભ્યાસમાં મદદ કરે છે. સાથે રમે છે. સાથે બધું ભણવાનું શીખે છે. અને નવી બાબતો સમજાવે છે. અને મુશ્કેલ સમયમાં હિંમત પણ આપે છે. અને સારા મિત્રો જીવનને, આનંદભય પણ બનાવે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. જો ખોટી મિત્રતા હોય તે આપણને નુકસાન પણ કરી શકે છે. જો મિત્રો ખરાબ આદતો તરફ લઈ જાય અભ્યાસથી દૂર કરે અથવા ખોટા નિર્ણયો લેવા પ્રેઆ આપે તો તે મિત્રતા નુકસાનકારક બની શકે છે તેથી મિત્રો પસંદ કરતી વખતે સમજદારી રાખવી જોઈએ. અને મિત્રતા લાંબા સમય સુધી કેવી રીતે ટકી શકે. તો એની પણ ઘણી વાતો છે કે મિત્રતામાં વિશ્વાસ ખુલ્લી વાતચીત એકબીજા માટે આદર અને સમા કરવાની ભાવના હોવી જોઈએ. તે નાના નાના મતભેદો થાય અને એનો મોટો ઝઘડો બનાવવો નહીં. તો આપણડે એ મિત્ર સારા મિત્રતા સારી રહી શકે આપણાથી ભૂલ થાય તો આપ માફ માફી માંગી લેવી જોઈએ. અન જો એમનાથી ભૂલ થાય તો માફ પણ કરી દેવા જોઈએ.
હા સાચી વાત કીધી તમે. અને આજકાલ તો સોશિયલ મીડિયા બહુ ચાલે છે. તો સોશિયલ મીડિયાની મિત્રતા સાચી મિત્રતા બની શકે? તો એ જોવા જઈએ તો સોશિયલ મીડિયા દ્વારા નવા લોકો સાથે સંપર્ક થઈ શકે પરં તું સાચી મિત્રતા માટે વિશ્વાસ સમય અને વાસ્તવિક સંબંધ ખૂબ જરૂરી છે. અવ સોશિયલ મીડિયા પર જે મિત્ર મળ્યા હોય એ આપણને કમની ખબર પડે. કે આપડે એના પર વિશ્વાસ બી જલ્દી ના રાખી શકીએ કોને ખબર ક્યારે બી આપ પડી સાથે કઈ બી કરી શકે એમ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે અને આપણા જીવનમાં મિત્ર તા આપણને શું શીખવે છે. તો એના પર વી વિચારવા જઈએ તો મિત્રતા આપણને સહકાર, વહેચણી, વિશ્વાસ અને મુશ્કેલ સમયમાં હિંમત રાખવાનું શીખ ખવે છે સારા મિત્રો હોય એ જીવનને સરળ અને ખુશ બનાવે છે. અને જો સાચો મિત્ર હોય એ જીવનની સૌથી મોટી સંપત્તિ કહેવાય છે. મિત્રો બનાવવાનું અને એવા મિત્રો પસંદ કરવાનું જે આપણને સાચા માર્ગ તરફ આગળ વધવામાં મદદ કરે કે ના આપણને નુકસાન થાય એવી વસ્તુ કરવામાં પ્રેરણા આપે.
હા સાચી વાત છે. અને મિત્રતામાં છે ને વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. કેમ કે મિત્રતાની સૌથી મજબૂત આધાર વિશ્વાસ છે. જો બે મિત્રો એકબીજા પર વિશ્વાસ રાખે તો તેઓ દરેક પરિસ્થિતિમાં સાથે રહી શકે પરંતુ જો તે વિશ્વાસ જ ના રાખે તો તેમની મિત્રતા ખુબ નબળી બની જાય છે. અને તે મિત્રતા તૂટી પણ જાય છે.
હા એ તો તમે સાચી વાત કીધી છે પણ આપડે એમ વિચારવા જઈએ તો મિત્રો હોય એના વચ્ચે મતભેદ પણ થવું થાય છે અને મતભેદ થવા તો સામાન્ય વાત છે આ મતભેદ થવા સ્વાભાવિક છે દરેક વ્યક્તિ ના વિચારો અલગ અલગ હોય છે આપણને ખબર જ છે કે એક પરિવારમાં રહેતા વ્યક્તિના વિચારો સરખા નથી હોતા તો મિત્ર ના વિચારો સરખા ક્યાંથી હોય શકે પરંતુ જો સાચા મિત્ર હોય તો વાતચીત દ્વારા ગેરસજ દૂર કરે છે અને સંબંધને વધુ મહત્વ આપે છે મેં પહેલા જ કીધું એવી રીતે કે આપણે મતભેદ હોય તો વાતને વધારવી ના જોઈએ અને માફ માફી આપવાની અને માફ કરવાની ભાવના માફી માંગવાની અને માફ કરવાની ભાવના હોવી જોઈએ આપડામાં
હા એકદમ સાચી વાત કીતી અને જારે સારો મિત્ર મુશ્કેલીના સમયમાં આવે તો તેની આપણે મદદ કરવી જોઈએ કે જયારે આપણે દુખી હોઈએ નિરાશ હોઈએ અથવા કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે સાચ ચો મિત્રો આપણને સાંભળે સાંભળે છે હિંમત આપે છે અને યોગ્ય સલાહ પણ આપે છે તો ઘણી વખત માત્ર મિત્રની હાજરી પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે કે એક મિત્ર હશે ને તો આપડું બધું જ હેન્ડલ થઈ જશે એની જાતે જ
હા એ તો તમે સાચી જ વાત કીધી છે સારા મિત્રો આપણામાં સારા ગુણ વિકસાવે છે અને જયારે ખોટી સંગત આવે છે તો આપડા ખોટા આદતો તરફ દોરી જાય છે તેથી કહેવાય છે ને કે જેવી સંગત તેવો રંગ અને આપડે હા અને આપડે જોવા જઈએ તો મિત્રતા માટે પૈસા અથવા હોદ્દા નું મહત્વ નથી હોતું સાચી મિત્રતા હોય પૈસા દેખાવ કે હોદા પર આધારિત નથી તે પ્રેમ વિશ્વાસ અને સમાન અને નિસ્વાર્થ લાગણી પર ટકી હોય છે અને મિત્રો તો એના પર નિર્ભર નથી હોતી કે કયા એ કે એના પપ્પા એના ફેમિલી કયા બેકગ્રાઉન્ડ માંથી છે કે કયા પોઝિશન પર છે અને મિત્રતા ઊંચ નીચે કે ગરીબી કશું જોતી નથી અને મિત્રતા તો કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે અને કોઈ પણ ઉંમરે થઈ શકે છે
હા સાચી વાત કીધી અને અત્યારે આજકાલ સોશિયલ મીડિયાના સમયમાં આપડે સાચી મિત્ર જતા જાળવવી ખુબ મુશ્કેલ બની ગઈ છે કારણ કે ઘણા લોકો ઓનલાઈન વધુ સમય વિતાવે છે છતાં જો મિ ત્રો નિયમિત વાતચીત કરે છે એમ તો એકબીજાને સમજે છે અને સમય આપે તો મિત્રતા મજબૂત બની રહે પણ એમનીમ કશ વાતચીત ના થાય અને સોશિયલ મીડિયા પર જ થોડી ઘણી વાતચીત થતી હોય તો એ મિત્રતા થોડી મુશ્કેલીનું પરિણામ ઊભું કરે છે
હા એ તો છે તે એ તો થોડી ગંભીર સમસ્યા છે અત્યારના સમયમાં કે તમે જેમ કીધું સોશિયલ મીડિયા ના મિત્રો સાચી મિત્રતા હોય પણ શકે ના પણ હોય શકે એ તો તમે બહુ સારી વાત કીધી છે અને વિદ્યાર્થી જીવન ની વાત કરીએ તો આપડે નાનપણથી જયારે સમજણ આવે કે સ્કૂલે જતા થઈ યએ ત્યારના મિત્રો આપણને બોહ યાદ રહી જાય છે વિદ્યાર્થી જીવનમાં આપણને મિત્રતા કેવી રીતે ઉપયોગી બને તેની વાત કરીએ તો મિત્રો સાથે મળીને અભ્યાસ કરવાથી વિષયો સરળ બને છે અને પરીક્ષા ના સમયમાં એકબીજાને પ્રોત્સાહન મળે છે અને કોલેજ જીવનની ઘણી સુંદર પળો પણ મિત્રતા દ્વારા જ બને છે એટલે આપડે સ્કૂલમાં હોય કે કોલેજમાં હોય એની મિત્રતા આપણને હંમેશા ખાસ લાગે છે અને હંમેશા યાદ રહે છે
હા એકદમ સાચી વાત કીધી અ સાચી સાચો મિત્ર તો તમારી સફળતા ની ઈર્ષા કરતો નથી પરંતુ એ ખુશ થાય છે આપડી સફળતા જોઈને સાચો મિત્ર હોય તે આપણી સફળતા જોઈને ખુશ તે તમારી પાછળ નહી પરંતુ તમારી સામે ભૂલ તમને સમજાવે અને તમને સાચા માર્ગે ચાલવાની સલાહ આપે છે.
હા એ તો છે જ તે અને આપણે વિચારવા જઈએ. તો મિત્રતા માત્ર સમાન ઉંમરના લોકો સાથે જ ના થાય. આપણને જીવનના દરેક કાળમાં મિત્રતાની જરૂર પડે. કારણ કે આપણે સગા સંબંધી કે ઘરમાં કોઈ. પણ વ્યક્તિ હોય તો એને આપણે બધી વાતો શેર નથી કરી શકતા. તો આપણા જીવનમાં એવું કોઈ વ્યક્તિ હોવું જ જોઈએ જેને આપણે પોતાનું મનની વાત. કરી શકીએ એટલે મિત્રતા તો કોઈ પણ ઉંમરે થઈ શકે. અને કોઈ પણ કોઈ પણ ઉંમર. વ્યક્તિ સાથે થઈ શકે એટલે કેહેવાય છે ને કે. હા મિત્રતા કોઈ ઉંમર કે સંબંધની મર્યાદામાં બંધાયેલી નથી હોતી. ઘણા લોકો પોતાના શિક્ષક સહકર્મી. અથવા મોટા વયના લોકો સાથે પણ સારો મિત્રતા નો સંબંધ બનાવી શકે છે.
હા સાચી વાત કીધી તમે. સારા મિત્ર માં ઘણા સારા થોડા ગુણો હોવા. જો કે સારો મિત્ર ઈમાનદાર વિશ્વાસુ. મદદગાર નમ્ર અને સમજદાર પણ હોવો જોઈએ. તે ક્યારેય ખોટી સલાહ આપતો નથી અને. હંમેશા સાચા માર્ગ પણ આપણને ચાલવાની પ્રેરણા આપે છે. જો સાચો મિત્ર હશે તો આપણને સાચી સલાહ આપશે. જો સાચો મિત્ર નહી હોય. તો એ આપણને ખોટા ખોટા માર્ગે આપણને લઈ જશે.
હા એ તો તમે એકદમ સાચી વાત કિધી છે. હો અને આપડે જોયવા જઈએ કે આપડો કોઈ મિત્ર હોય. એ વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે જ્યારે. મિત્ર આપણને પ્રોત્સાહન આપે છે અને આપણમાં વિશ્વાસ રાખે છે ત્યારે આપણો આત્મવિશ્વાસ. વધે છે મિત્રો ઘણી વાર આપણા જીવનમાં સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત બને છે. સાચા મિત્રો હોય તો આપણને આપડા લક્ષ્ય તરફ કે. આપણને જીવનમાં હંમેશા આગળ વધવાની પ્રેરણા આપે અને હંમેશા સારો સાથ આપતા હોય. એટલે આપડો વિશ્વાસ અને આત્મવિશ્વાસ બંને વધારતા હોય છે.
સાચી વાત. આ આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે સમય ઓછો હોય છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર જોડાયેલા હોય છે પરંતુ રૂબરૂ મળવાનું. તે લોકોનું ઓછું થાય છે. છતાં થોડો સમય કાઢીને વાતચીત કરીએ. તો આપડી મિત્રતા ખુબ જ મજબૂત બની રહે.
હા એ તો તમે બહુ સાચી વાત કીધી છે. સારું સારું આપડે ત્ર. પર ચર્ચા થતી રહેશે ફરી ક્યારેક મેં કોલ કરીશ તમને.
હા હા.
અત્યારે મૂકો
હા
હ